હલો હા અવાજ આવે છે તમને મારો હા નમસ્કાર તો છે ને આજે આપણે છે ને ગણેશ ચતુર્થી ના ઉત્સવ વિશે વાત કરીશું
હા જરૂર ગણેશ ચતુર્થીથી આપડા એક દેશનો પ્રસિદ્ધ તહેવાર છે
હા તમારી વાત બિલકુલ જ સાચી કે આ તહેવારમાં છે ને આપડણે ભગવાન ગણેશજી ન ને જન્મોત્સવને તરીકે ઉજવવામાં આવે છે
હ તે ભગવાન ગણેશજી ને વિઘ્ન દૂર કરનાર અને બુદ્ધિ ના દેવતા માનવામાં આવે છે
હા મેં પણ આવું સાંભળ્યું છે અને આવું જ છે કે કોઈ પણ શુભ કાર્ય ની શરૂઆત વા કરતા પહેલા છે ને ગણેશજી નું સ્મરણ કરવાનું બહુ જરૂરી છે
એટલે જ તો આપણે ગણેશ ચતુર્થી ન વિશેષ મહત્વ છે
હા આ તહેવારમાં તો સામાન્ય રીતે છે ને ભદરવા મહિનામાં જ આવે છે
એટલે તો તેની તારીખ પંચાંગ પ્રમાણે નક્ નક્કી કરવામાં આવી છે ને
હા ગણેશ ચતુર્થી ના દિવસોમાં છે ને ઘણા સ્થળો એ છે ને સુંદર સજાવટ કરવામાં આવે.
અને ફૂલ દીવા વિવિધ વસ્તુઓની પણ સજાવટ કરવામાં આવી છે
હ અને ઘણા લોકો તો છે ને પોતાના ઘરમાં પણ ગણેશજીની પ્રતિમા સ્થાપિત કરે
અને કેટલીક જગ્યાએ પણ સ્થળો એ મોટા મંડપ બનાવીને પણ ગણેશ ની સ્થાપના કરવામાં આવી છે
હા એ તમારી વાત બિલકુલ જ સાચી છે અને સ્થાપના સમયે છે ને મંત્રોચ્ચાર અને પૂજા કરવામાં આવે
સમગ્ર વાતાવરન ભક્તિ અને આખંમાંય ભરઈ દેય છે.
હં બાળકો પણ છે ને આ તહેવાર ને બઉ આમ ઉત્સાહપૂર્વક ભાગ લે કે એમને પણ બઉ ગમે
હ અને આપડે સજાવટ કરીએ વિવિધ કાર્યક્રમો એમાં છોકરાઓને બઉ મજા આ
હાં એ